હા, નમસ્કાર. હ, અવાજ આવે છે. મનો કેવું ચાલે છે?
બસ, કંઈ નહીં. અત્યારે તો કોલેજ હમણાં ચાલુ હતી, ત્યારે કોલેજ જઈને પછી આવ્યા, અને જમીને બસ. હાલ તો આરામ કરીએ છીએ. તમે બતાવો, તમારે કેવું છે?
ના, બસ કોલેજ થી જઈ વેરા જઈ, અને આયા અને આઈ, અને બસ, ના મંદિર જ તો ધકા ખાધા ખાતા, હવે તરત આયા કરી. હમ, બઉ તકલીફ પડે બસ માં આવવા-જવાવામાં. હમ. બસમાં આવે
હ, હ, હ. હમ, અપડાઉન કરવું હોય તો, તો કાઠું રેવાનું કારણ કે ઘણી બધી વખત બસો વગેરે મળતી નથીને. એવી બધી સમસ્યાઓ સર્જાઈ જાય અને એમાં પાછું જે ગરમી છે ને તેના કારણે તો આપણે જવાની પણ ઈચ્છા નથી. થક્યા બહાર, બાકી એવી ગરમી લાગતી હોય ને, તેના કારણે. તમે છે, એક ઘણું મોડું થઈ ગયું. તમારે બસ નથી મળી કે શું તમને?
કોઈ બસ નથી મળતી.
હમ, તે આહી પણ સમસ્યા છે કે જે ટાઈમ ટુ ટાઈમ કોઈ બસ વગેરે મળતી નથી ને, લાંબો રૂટ છે ને અમારી પાછું તમારે પચાસ કિલોમીટર જેટલું કંઈક અંતર હોય, એટલે તેના કારણે. ટાઈમ ટુ ટાઈમ તમારે ટાઈમ વેસ્ટ વધારે થાય, એમાં અપડાઉન કરવામાં એના કરતા. તમે કોઈ હોસ્ટેલ વગેરેમાં સેટ થઈ જાઓ ને, તો સારું, કારણ કે તેમાં તમે પ્રોફેસ જે સ્ટડી વગેરે કરવું હોય ને, જે પણ કોઈ સિલેબસ તમારે. તો એ પણ ચાલેને ટાઈમ વગેરે ના થાય. ખર્ચો જો, એમાં તમે બસ ને, જે ખર્ચો થાય તેને કરતા, અહીંયા થોડો વધારે ખર્ચો થાય, પરંતુ જે તમે અહીંયા કદાચ હોસ્ટેલ વગેરેમાં રહેલો ને, તો એ સારું છે એક બાબતે.
હમ, વાત સાચી છે. તમારે ક હોસ્ટેલ બરાબર, પણ જો બસ આવવા જવાની તકલીફ. હોસ્ટેલમાં રહેવા, પણ કપડ બપડો ધોવાના. ખાવાનું કરવું મળે ને, ખાવાનું બહાર થી મગાવવું પડે. અને બીજી વાત કે
ઘરે મળી જાય.
હા, બહાર થી મારે જ્યાં મંગાવું પડે, પણ કરજો. ખાવાના હો બાદ, બીજી હોસ્ટેલમાં રહે. હોસ્ટેલમાં તો જો બસપસમાં તો એક્સપ્રેસ ના ત્રણ હજાર રૂપિયા લે, ત્રણ મહિનાના.
હમ, હમ.
ના ત્રણ હજાર શું સોરી ત્રણ મહિને ના બે હાજાર રૂપિયા એક્સપ્રેસ ના અને વસ્તુમાં છ મહિનાના છ મહિનાના સમથિંગ પોચ હજાર રૂપિયા થ્યા થઈ.
હમ હમ.
એટલે કોન એક વર્ષ ના દસ હજાર રૂપિયા જેટલું થાય.
હમ બરાબર બરાબર.
હમ હોસ્ટેલ મારે એવો ટાઈમે બછી
હમ.
એક તો જો આટલો અપડાઉન નો એ ખતમ થઈ જાય મતલબ કે ટાઈમ તમારો બચે એટલો ટાઈમ તમે સ્ટડી હું સ્ટડીમાં વાપરી શકું.
હમ હા એજ નહીં તા જો અત્યારે હું પાટણમાં રહું અને લગભગ કોલેજ આપણી છે તે લગભગ બે કિલોમીટર જેટલી દૂર હશે એટલે કાંઈ એટલું બધું. કઈ જવું ના પડે અને તમે જે જગ્યા બસ પર ઉતરો છો ને તે જગ્યા જ અમારું ઘર છે એટલે અમારે તમારે સાથે સાથે જઈએને તો પણ ચાલે એટલે કે તમે જેટલું ચાલતા જાવ ને ત્યાં આગળ એટલો જ મા ટાઈમ વેસ્ટ થાય બીજો ટાઈમ વેસ્ટ થતો નથી કે જે તમે અપડાઉન વગેરે માં નીકળો બસ વગેરેમાં એમાં અને તમારે તો અમુક ટાઈમ બસો ના મળે તો પણ એને ફસાઈ જાઓ કારણ કે કોઈ કોલેજ વગેરે જવાનું હોય કાં તો કોઈ પેપર વગેરે હોય. અને તે દિવસે બસ ના આવે તો પણ અનેને તકલીફ પડે છે એમ અને અત્યારે તો જે કે સાહેબો છે એ કેહેવા છે કે તમે થોડા પણ કદાચ પેપર આપવામાં લેટ પડો તો તેઓ એને પેપર નથી આપવા દેતા પાંચ મિનિટ પાંચ મિનિટ બાદ તમે કદાચ જાયજો ને તો એવો પેપર નથી આપવા દેતા એમ તેના કારણે આવી ઘણી બધી સમસ્યા ઉત્પન્ન થાય છે.
વાત સાચી તમારે કેવી પણ જો તમારે તો તમારે તમારે ટાઈમ બઉ બચે કારણ જો તમે તમારા મિત્ર ના વેહકલમાં જતા રહો તો તમારે હેડવાની તકલીફ ના પડે
હમ હા એજ નહ તો પાંચ મિનિટમાં ડાયરેક્ટ કોલેજ પહોકી જઈએ અમે
હા પાંચ મિનિટમાં તમે કોલેજ પોહકી જયા અને વાળું તો તમારો મિત્ર પણ ડ્રોપ કરી દી અને તમે આ કીધું કે એક્ઝામ એક્ઝામ નુ પણ અમારો અમે શન એક એપ આવે છે જે જે એક બસની એપ્લિકેશન એમાં જોઈ લઈએ કે બસ કેટલા વાગે આજ શેક નહી ના હોય તો પછી સાત ધન મજ જાતા રહી ફાડો ખરચી
બરાબર તો એ એક સારી એપ્લિકેશન છે એમ કે તમારે કોઈ પણ ટાઈમે તમે ચેક કરી શકો અને તેમાં તો લોકેશન પણ બતાવે છે. પેલે કઈ ચિંતા વગેરે એવું તો થતું જ નથી પરંતુ આ તો કેવું કે જો કદાચ બસ પણ બતા પરંતુ જે એક્ઝામ હોય એ દિવસે બધા વિદ્યાર્થીઓ તો આવવાના હોય અને બસ કદાચ ભરેલી એકદમ પેંક આવે તો અમુક ટાઈમ બસ બ જે કંડક્ટર હોય તે બસ ઊભી જ નથી રાખતા કારણ કે ફૂલ પેક હોય ને તેના કારણે એટલે એવી સમસ્યાઓ અમુક ટાઈમે ફસાઈ જવા એમ તો ઈ પેપરમાં કદાચ લેટ ઓપન થઈ જવાય છે આવા ટાઈમે.
હમ તમે વાત હાજી કરી કે. આવી રીતના જો બસ તે ઊભી ના રાખે પણ હું સેમને વેલા છ વાગે ઉઠી અને સાડા સાત વાગે આવે દાહોદ વાળી એ ખાલીજ હોય. હા આઠ સાડા આઠ વાગે બે બસો આવે છ છે. તાળી છાસઠ અને તેર દસ એ બી વસ્તુ ભરેલી આવેમ પેક આવે અમુક ટાઈમ એ ઉભી નહી રાખતી એટલે હું થોડો વેલા ઉઠી અને દાહોદ વાળી બસ માં જતો ર એટલે મારે આવું કોઈ સમસ્યા થતી જ નહી.
હમ્મ, હમ્મ હા એતો બરાબર પરંતુ જો તમે ડીસામાં આવો છો એટલે એક તો એક ફિક્સ જ રૂટ છે. એટલે આમાં તો અમુક ટાઈમે બસો મલીજ જાય છે પરંતુ અમુક જે જગ્યા છે આતો દાખલા તરીકે ભાભર તો તેમને થોડુંક રસ્તો રહે્યો ને એમાં કેવું છે કે ભાભર આવે ત્યારની બાજ ખીવાણ આવે અને ખીવાણ આવે ત્યાર પછી સિહોરી આવે, સિહોરીથી પણ ત્રણ રસ રસ્તા પડે અને ખીમાડાથી પણ ત્રણ રસ્તા પડે કે જે બાભરથી જે શિહોરી આવો, તો તેમાંથી એક સીધો રૂટ જતો હોય તે ડીસા તરફ હોય છે, આપણે ભેરડીથી ડીસા જે જાયને હા, તો એમાં કેવું થોડી તકલીફ પડી શકે, તમારે બસ ચેન્જ કરવી પડે, એમ તેના કારણે જે પણ વ્યક્તિ ત્યાંથી આવતો હોય ને તેને આવી એની સમસ્યાનો ઉત્પન્ન થાય છે, એમ. તેના કારણે એને કદાચ લીર પણ થઈ જતું હોય છે, ઘણી વખત એક મિત્ર પણ અમારો આવતો હતો. અત્યારે તો એને બંધ કરી દીધું. પરંતુ એ એ કહેતો કે મારે બસ પકડવા જે બદલવાની હોય ને એના કારણે ટાઈમ વેસ્ટ બધું ઘણું બધું થતું, એમ.
અ્છા તમારા મિત્ર ને તમે તો તમારે કેવું તું કે તમે એ મિત્ર હોસ્ટેલમાં રે
હા, હા, મેં વાત તો કરી હતી, પરંતુ એ કહે કે મને હોસ્ટેલમાં નથી ફાવતું, એમ. તેના કારણે તે અપડાઉન જ કરતો હતો, ને અત્યારે તો લગભગ એને એમે સેટી છોડી દીધું છે. કારણ કે એ તો હતો કે મારે આટલી એટી આવી તેના કારણે હું તો અવે અહીયા તો કઈ ચાલી શકું એમ છું જ નઈ, તેના કારણે કોઈક બીજો કોર્સ પકડે છે અને હવે તેમાં હવે જોઈએ કેવું થાય છે એમાં. આપડે તો જો એમ એસ આઈટીમાં કેવું છે કે જે માર્કિંગ હોય ને તે મળતું જ નથી એમ, ઘણી બધી માર્ક કાપી કાપીને આપણને જે રિઝલ્ટ મળે ને એમાં, કારણ જો ગઈ વખતે તે અમારે કેવું હતું કે સુ એસી સ્ટુડન્ટ જે ક્લાસ હતું ને ત્યાંથી ખાલી બાર જણા જ પાસ થયા. એટલે વિચારી શકો કે જે રિઝલ્ટ છે, તે કેટલું પેલું આવે છે. એટલે એના કારણે પબ્લિક છે જે વિદ્યાર્થીઓ તે આ કોર્સ છોડીને જતા રહે છે. તેમનું એક વર્ષ પણ બગડે છે. અને રિઝલ્ટ પણ કેવું આવે, કે તમે પહેલા સેમેસ્ટરનું જે રિઝલ્ટ આપો તે બીજા સેમેસ્ટરની એક્ઝામમાં તમને રિઝલ્ટ મલે એટલે એના કારણે વિદ્યાર્થી ફસાય જાય છે.
હા, વાત હાચી કરી કારણકે આ યુનિવર્સિટી વાળા હાલતા જ નહી. પહેલા સેમનું રિઝલ્ટ બીજા સેમ ના હાલે, બીજા સેમનું રિઝલ્ટ ત્રીજા સેમમાં હાલે પછી તમે ત્રીજા સેમમાં ભણતા હોય, એટલે તમારા જે ત્રીજો સેમ પરીક્ષા આવે એ ટાઈમે તમારો રિઝલ્ટ આવે અને રિઝલ્ટ આવે અ એટી આવે તો તમે થોડુંક ટેન્શનમાં આવ, તો પછી તમારે ત્રીજા વ્યક્તિ જાશે અને પરીક્ષા પણ સારી ના જાય.
હમ્મ હા બસ એવું થાય છે તારા. એના કારણે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ જતા રહે છે પરંતુ આમાં જો તમે કદાચ ટાઈમ વેસ્ટ ના થાય તો કદાચ ટાઈમનો પ્રોપર તમે યુઝ કરો ને તો એમાં પાસ પણ થઈ જવાય છે, પરંતુ જે આપણેે એમ એસ આટીમાં જે ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટર હતું, તેમાં જે મેથ્સ હતું એ થોડુંક હાર્ડ હતું જે કમ્પેર કરીએ, તો ત્રીજા સેમેસ્ટર અને જે સેકન્ડ સેમેસ્ટરનું જે મેચ હતું, એતો સૌથી વધારે જ હાર્ડ હતું લગભગ તો મને પણ એવું લાગે છે કે આપડે જે મેથેમેટ ઠીક છે, જે હમણાં પરીક્ષા આપી બીજા સેમેસ્ટર ની એમાં એટી સંભાવના છે જ ફાઇનલ, કારણકે એ ઘણું બધું હાર્ડ પેપર નીકાળ્યું હતું, એમ.
હા તમે વાત હાચી કરી કે બીજા સેમને છે ને મેથ બહુ અખરુ હતો અને તેને પેપર બહુ અઘરું ને કાલ જે મેં પેપર તૈયાર કરીને ગયો તો જે સાલના એ સાલમાંથી કશું પોષણું નતું અને વાત રેહી
ને તેના માટે મેથેમેટિકમાં આપણે કેવુ વાત જો આપણે ફસાઈ ગયા. કે પહેલાને ત્યાં જે એ એક્ઝામ લેવા લેવાની હિતી. તે સમયમાં ચૂંટણી આવી ગઈ તેના કારણે છે તો આપડો બે મહિના લેટ આપણે એક્ઝામ પડી છે વેકેશન બાદ. એટલે એમાં જે આપણને આવડતું હું તું ને એ પણ બધું ભૂલી ગયા. અને પછી એક્ઝામ લીધી એટલે એના કારણે આપડું રિઝલ્ટ ઓછું તો આવવાનો જ છે. કારણ કે જે આવડતું હતું એ આપણે ભૂલી ગયા તો લખવાનું કઈ રીતે એક્ઝામમાં.
તો વાત હાચી યાર રિઝલ્ટ આવશે. ધારો કે તમે ચાર વિષયમાં પાસ થઈ જાઓ ને એક મેથેમેટિકમાં તમારે થોડા ઘણું જોણ સોળ માર્ક આવશે તે તો આ માર્કિંગ ના ઈ યે ના જે બાર રહ્યા જે માર કાલીને પાસ કરી દે અને મા ધારો કે તમારે સોળ ના આયા ચૌદ આયા તો તમે રીઅસેસમેન્ટ કરાવશો કે નહી કરાવો.
હા જો કદાચ હું બધા વિષયમાં પાસ હોય બીજા વિષયમાં અને કદાચ મેક્સ માં એટલા આવે ને તો તો કરી દેવું હારું કારણ કે આપડે જો એ પણ જે એક્ઝામ આપવાની થશે ને એ એક વર્ષ પછી આપવાની થશે. તેના કારણે જે આપણને આપણે ભણ્યા છીએ છત તા કાચ આપણે એથી આવી તો પછી પેલું તો મુશ્કેલ જ છે કદાચ આપણે રીએસિસમેન્ટમાં જે આપડે આપી પણ દઈએ સાડા ત્રણસો રૂપિયા જે વગેરે ફીસ થતી હોય. ઈ એન કર જે પાસ થઈ જઈએ ને તો આપણે જે એક્ઝામની ફી પાંચસો રૂપિયા જે ચૂકવવાની થાય એ પણ ન ચૂકવવાની થાય અને બીજી વખત કે કેટી આવવાની સંભાવના પણ ઘટી જાય એમ તેના કારણે એ એક ફાયદો છે. તો એવું તો હું કરીત એવું જ કરું ગમે તે થાય તે. કદાચ જો કદાચ પાસ થઈ જઈએ તો ફાયદો થાય આપણને ઘણો બધો.
ફાયદો તો થાય ને તમારે એક્ઝામ આવી ના પડે ને તમારું શું નક્કી કે તોય પછી એક્ઝામ માલશો એટી આવશે આ તમે વચિંગ પાસ થઈ જ કારણ કે જો તમે ભણેલું છે તો એ તમે પાસ થાય ક્યા. તો પછી ફરથી તમે આશો પાસ પાસ થશો નહી મને એવું લાગે.
હમ્મ હમ.
હા વાત હાચી એ. તમારુ જો મેથેમેટિક નું છે ને મે મેથમેટિકમાં થોડી વધારે મહેનત કરે ત્રીજા સેમ હતી મે થે જી ત્રીજા સેમ માં મેથથેમેટિકસ હ તે તમે દાખલો જોયો ત્રીજા સેમના મેથેમેટિક ના.
હા હા એ તો છે જ ત્રણ પેજ નો દાખલો હતો.
હા તમે જો આવવાને આવા દાખલા આવે તો શ્યોથી પાસ થાય.
હા એ તો ઘણા બધા ટફ છે બીજું આપણને નડે શું. કે આપણે કરેલું છે કોમર્સ એમાં જે સ્ટેટ હતું તેમાં નોર્મલ છેને, મેથેમેટિક આવતું હતું. પરંતુ અહિયા જે આવે છે એ તો સાયન્સ વાળા જે સ્ટુડન્ટ છે ને એ પણ નથી ગણી શકતા એટલા આગરા દાખ એ જે સાયન્સવાળા સ્ટુડન્ટ હતા ને એ પણ પહેલા આ સેમેસ્ટરની એઝામમાં ઘણા બધા ફેલ થયા છે. લગભગ તો કોઈ પાસ થઇ જ નથી. એક અમે જે સ્ટુડન્ટ છીએ અમે જે આપણે પા આપણે પાસ થયા. પણ આપણે કોમર્સમાં જ હતા, બીજો પણ મિત્ર હતો જે પણ કોમર્સ લગભગ સાયન્સમાં તો કોઈક જ કરે પાસ થયું છે. બીજા બધા ફેલ જ થયા, જે સાયન્સ વાળા સ્ટુડન્ટ હતા ને એટલે એનો મતલબ એવું કે થોડુંક હાર્ડ હતું એવું. અને બીજું, આપડે ફેલ થવાય ક્યાં થઈ જાયી. કે બધું જે પણ આવે છે આપણે ભણ્યા છીએ ગુજરાતી મીડિયમમાં અને અહીંયા બધું એકદમ ઇંગ્લિશ જ પહેલેથી આવવા માંડી, તેના કારણે આપણે ફસાઈ જઈએ અહીંયા.
હા, તમે વાત સાચી કરી. તમે ભણ્યા છો, આપડે માતૃભાષા ગુજરાતી છે એટલે અ, અંગ્રેજ એટલું બધું ફાવે ને. અને બીજા વાત કે, મારે લગભગ સીમન મેથમેટી એટી છે. મેક્સમાં હતા, મારે અગિયાર અને સી માં હતા પછી મે ચેકિંગ સીમાં કરે, મેમાં નતું કરે, તો મારે ત્રણ માર્ક ના મેલ્યા.
એવું.
હા.
એટલે તો એ ત્રણ એટલે કેટલા તમારી માર્ક આવ્યા હતા?
પચીસ આવ્યા હતા, સી મા.
તો ત્રણ માર્ક નહીં મૂકે એમ.
ના રી એસેસમેન્ટ મેં કરાવ્યું.
હમ, હમ.
તો એ માર્ક મેલ્યા નથી.
ઓહ, પણ અહિયાં તો કેવું છે જોઓ. આપણે બીજી જે યુનિવર્સિટી કોલેજોમાં જોઈએ ને, તો ત્યાં તો જે રી